હેલો કેમ છો બેન?
મજામાં છું જય શ્રી કૃષ્ણ આપ તમે કેમ છો?
હું હું પણ મજામાં છું આજના પરિવાર બધા સારા છે તમારા
હા સારા છે તમારા પણ
પરિવાર બધા સારા છે તમારા
હા હા મારો પરિવાર બધો સારો છે તમારો પરિવાર સારું છે.
હા હા સારો છે પરિવાર એટલે જે સુખ દુઃખના સાથી હોય
હા સાચી વાત કહો છો તમે
તમારા ઘરમાં એટલા કેટલા લોકો છે?
મારે ઘરમાં તો મારા નાનો બાલક હૈ ઔર નાની બાલકી જ છે ઔર હું ઓર મારો હસબેન્ડ છું. તમારા ઘર મે કચ પા તમારા ઘરમાં બેન અહ તમારી અવાજ
તા હા આ લોકો બેન સાસુ સસરા પતિ દો બચ્ચા એમ નડંદ અને એ
પરિવાર નો સપોર્ટ હોય તો બચ્ચા પણ મહેનત કરે સાચી વાત કહો છો તમે.
એકદમ સાચું થયું. એ જે સવારે ઉઠીને પૂજા કરે અને બચ્ચાના સંસ્કાર આપે.
હા, સાચી વાત કહો છો તમે.
હા, તો દાદા દા દાદા દાદી બચ્ચા બો ભાવે છે ઔર દાદા દાદી કાહાનિયા સુનાવે લોરી ગાવે
એ એકદમ સાચું થયું. દાદા દાદી ના બચ્ચા ના ઘણા ફેવરેટ હોય છે.
હા દાદા દાદી ખુબ ફેવરેટ થાય સે. ઓર કહીને માતા પર હાથ ફેરે ને બધી બીમારી દૂર થાય જાય છે.
એકદમ સાચી વાત કરો બેન એ જે વડીલો ના આશીર્વાદ થી જ ઘર ચાલે છે.
હા, બિલકુલ સાચી વાત કહો છો તમે. ઓર દીકરો દસમામાં છે ઓર બોર્ડ ની તૈયારી કરે છે
હા બેન પતિ રોજ રાત્રે એક ઘંટા ભણાવે છે હું નાસ્તો બનાવું
સાચી વાત કહો છો ઘરનું ખાવાનું તો આરોગ્ય છે.
એ જે પરિવારનો સપોર્ટ હોય તો બચ્ચા પણ મહેનત કરે.
હા સાચી વાત કહો છો તમે.
એજીસ સાસુમાં બ-બથુઆના પરાઠા દાળ ઢોકલી બનાવે.
હા, સાચી વાત કહો છો તમે ઓ રવિવાર એટલે પુરનપોલી, શ્રીખંડ બધા એક સાથે ટેબલ પર બેઠીને ખાવાનો મજુ મજાઈ અલગ છે.
એ ટાઈમમાં મોબાઈલ બંધ ઓર સિર્ફ વાતો કરે.
હા, બિકુલ સાચી વાત કહો સો તમે. ઓર મહેંગાઈમાં ઘર કેવી રીતે ચાલે છે બેન તમારો?
બેન ગુલકનો નિયમ દર મહિને થોડી બચત
સાચી વાત કહો સો તમે. ઔર તિયોહાર મેડિકલ બચ્ચા ના અહ ફ્રી ફીસ માટે થાય છે.
એકદમ સાચું થયું બેન અને બધા ભેગા ડિસાઈડ કરીએ કે પૈસા ક્યા ખર્ચવા.
બિલકુલી સાચી વાત કહો છો તમે. પૈસાની બચત કરની બોવ જરૂરી છે.
એકદમ સાચું થયું એ જે દીકરીના ઘરની લક્ષ્મી હોય છે બેન.
હા બિલકુલ હી સાચી કહો છો કે મારી ભાજી રસોઈમાં મદદ અ કરે ઓર ભાઈને ભણાવે તો દીકરી તો ઘરની લક્ષ્મી હોય છે
એકદમ સાચું થયું એના પણ સપના હોય ડોક્ટર બનવાના પરિવાર એને સપોર્ટ કરે છે
બિલકુલ સાચી વાત કહો છો તમે બેન કે બેટી બચાવો અને બેટી ભણાવો તો બેટીને બચાઓ બેટીને ભણાવો તો પરિવારો સમાજ ખુબ આગળ વધે છે
સાચું થયું એ જે પડોશી પણ પરિવાર જેવ્યા હોય એ જે સાકર પુરી જાય તો માંગવા જઈએ કોઈનું કામ હોય તો મદદ કરીએ
હા બિલકુલ સાચી વાત કહો છો તમે કે તહેવારમાં એકબીજાને ઘરે જાય ઓ શું શુભેચ્છા આપવામાં આવે
અ એક દુસરાને શુભેચ્છા દા એક દુસરાને વિશ કરા છે
સાચું કહો છો તમે ઓ સવારે બધા ભેગા ભેગા થઈને પૂજા કરીએ તો બહુ મનને બી શાંતિ થાય
સાચું થયું બેન એ જે ગુરુવારે સત્યનારાયણની કથા વાંચી એ જ એકાદની એકાદશીનો ઉપવાસ કરે છે
બિલકુલી સાચી વાત કહો છો તમે બેન બચાને પણ મંદિર લઈ જાય ઓર ભગવાન બધા મા છે સીખાઈએ
કે જે સાચું થયું એ જે વિદેશમાં એ જે વિદેશમાં રહેતા ભાઈ સાથે વિડીયો કોલ કરે
હા સાચું કહો તમે દિવાળીમાં એ લો પણ બે સ્ક્રીન પર આરતી કરે વિડિયો કોલ કરે ને વાત કરીએ તો બહુ સારું લાગે છે
એ એકદમ સાચું થયું પણ હદમાં દો ઘંટા ની વધુ સ્ક્રો સ્ક્રોલ ની કરે છે
હા સાચું કહો તમે વિદેશમાં હા વિદેશમાં બેઠા ભાઈઓ સાથે વિડીયો કોલ કરે ને સ્ક્રોલ નહી કરું દો ઘંટા તક તો બધું મજો આવે છે
સાચું થયું એ જે ઘરનું કામ બધા ભેગા કરીએ છે ને
હા હા સારું દીકરો ઝાડુ લગાવે ઓર દીકરી બરતન બાજે તો પત્તી સબ્જી લાવે
હા બેન મારું કામ નથી એવી વાત નહી
બિલકુલ સાચી વાત કહો છો તમે ઓ અચાનક મહેમાન આવી જાય એ બેન તો પરિવાર હોય તો ટેન્શન નહી બધા ભેગા રસ સોઈ બનાવીએ
સાચું થયું એ જે ને કામ અ બાટીના કરીએ તો અત્રો પત્તો નહી ચાલીએ એ એ જો અતિથિ દેવો ભવ એ જે મહેમાનથી ઘરમાં બરકત આવે
હા બિલકુલ સાચી વાત કહો છો તમે ઓર સાલમાં એક વાર બધા ભેગા થઈને ફરવા જઈએ તો મજો આઈ હે ના
હા બેન સાચું થયું એ જે પ પછલી વાર દ્વારા ગયા તા ફોટો ખીચ્યા મસ્તી કીધી એ જે યા ખૂબ ય યાદા ક્રિએટ કરે છે
બિલકુલી સાચી વાત કહો છો તમે તીન દિવસના ફોટો આખ્યા વાર જોયા અ દેખ્યા કરીએ
એ જે સાચું થયું એ જે અ તને પતું હોય છે બેન કે તારો ધંધો મંધો હતો ત્યારે પરિવાર સાથે હતો એ જે સાસુમાં એ પણ કહ્યું ચિંતા ના કરો એ છે ભગવાન છે
હા હા એ સમયમાં એકબીજા એનો સાત જ બહુ જરૂરી છે ઓર મોટી તાકાત બને છે
એકદમ સાચું થયું એ છે ને બચ્ચાને સંસ્કા સંસ્કાર ક્લાસમાં મોકલે છે એ જે ઘરમાં બી ખુબ શીખાવ્યુ છે એ જે એક શ્લોક એક કથા એક સેવાની વાત શીખાડે છે એ જે માતા પિતાનું પક્સુઓ એ પણ એમ એમાંથી શીખ્યો
બિલકુલ સાચી વાત કહો છો તમે બેન ઔર માતા પિતા ના પક્ષવાતી તો આમ ચાર ધામની યાત્રા જત્રો ફલ મળે છે
એ જે સાચું થયું એ જે ના અ ખૂબ આશીર્વાદ બી મળે એ જે ખૂબ સુખી બી રવે જીવનમાં
બિલકુલી સાચી વાત કહો છો તમે ઓર પરિવાર એટલે સુરક્ષા દુનિયામાં ગમે તો અ થાય ઓર ઘર સુરક્ષિત છે
સાચું થયું બેન એ જે પરિવાર એટલે પહેચાન હું હું કોણ છું એ મને પરિવાર થી ખબર એ જે પરિવાર એટલે ભગવાન નું રૂપ છે એ જે અ આપ પરિવાર હી આપણે બાતે સબકુછ હે
સાચી વાત કહો શો તમેં ચાલો બેન ચાલો બેન અબે આપણે બી સંકલપ લિયે કે પરિવાર ને રોજ પરિવાર સાથે પંદર મિનિટ વાત કરીશ તો મુું સંકલપ લેવું કે કોઈથી ભી ગુસ્સા ની કરુંગી
કે બા બેન સાચી વાત કરી મને બેન થાણે લારે અને ટોપિક પે વાત કરીને ખુબ સરસ લાગ્યું છે ચલો તમે પા પાછા મળ મલજા આવજો
જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ